હલો.
હા.
હા, કેમ છ તમે?
બસ, મજામાં, મજામાં.
અચ્છા, તો આજે આપનો ટોપિક છે ને એજ્યુકેશન આપણે એજ્યુકેશન ઉપર વાત કરશુ બરાબર, જેમ કે એજ્યુકેશનના કોર્સમાં આપણે આર્ટસ જોઈ લઈએ, કોમર્સ અને સાયન્સ છે બરોબર છે સાયન્સ તો સાયન્સ પર તો આજે અત્યારે બધી સ્કૂલોમાં બો જ ભાર મુૂકવામાં આવે છે. હવે, હમણાં કેવું બન્યું છે કે નેટની એક્ઝામ લેવાની છે, બરોબર છે તો પેપરો ફૂટે છે, આવું બધું થાય છે તો તમારું શું માનવું છે કે બાર પછી જ છોકરાઓને મેડિકલમાં એન્ટ્રી દેવી જોઈએ, કે નીટ પછી દેવી જોઈએ?
એમ તો છે ને બારમામાં કેવું ટીચરો બધા હોય એ લોકોનું થોડું લાગવગ હોય બહારના બધા રાજકીય લાગવગ હોય એટલે કેવું પરીક્ષામાં એ લોકો થોડી હેલ્પ મળી જાય ને તો એ લોકો માર્ક્સ લઈ આવે છે. એટલે આ નેટ જે રાખે છે, એ જરૂરી છે પણ જે એની અંદર બધા જે અ અસામાજિક તત્વો છે ને એ બધા આવી જાય છે ને એને લીધે આ બધો પ્રોબ્લેમ થાય છે. બાકી આ એક્ઝામ હોય તો છોકરાઓ પોતાની રીતે એમ એક્ઝામ આપી અને એ લોકો લોકો ખરી રીતે એ લોકો માર્ક્સ લાવીને આ એડમિશન મેળવી શકે છે એમ.
હમ્મ, સાચી વાત. છે, પણ ક્યાં-ક્યાંક હા, નીટ લેવી જરૂરી છે પણ આવું બધું થાય છે ને પ્રેફર ફોડ અને છોકરોમાં ટેન્શન વધી જાય છે, બરોબર છે. એટલે છોકરાઓ બહુ વધારે ટેન્શનમાં આવીને કઈક ગલત કામ કરી નાખે છે. એટલે બધા બીજા બધા જેમ હોય એ બધા એવું કે છે, કે હવે બારમાં પછી જ બાર ના જે લાસ્ટ બોર્ડના માર્ક આવે ને સાયન્સમાં એના પછી જ તમે મેડિકલમાં એન્ટ્રી લઈ લો તો વધારે સારું નીટ આપીને આવી રીતના જો પ્રોબ્લેમ થાય પેપર ફોડ થાય, તો નીટ આપવાનો કોઈ મતલબ જ નથી ને?
બરાબર, હમ્મ.
હા, એવું છે.
ના, આમાં પણ હજુ આલો કે જે પે ઓપન કેટેગરી બેકવર્ડ કેટેગરી આ બધું રાખ્યું છે ને એટલે છોકરાઓને એમાં પણ બહુ મોટો ફટકો પડે છે, એ પણ અઘરું તો છે જ એ લોકોના માટે, હા મારા છોકરો
કરી નાખે ને તો વાંધો ના આવે.
તો વાંધો નહી મારા છોકરો પણ સાયન્સ લીધેલું હતું. અને બારમામાં પણ એના સારા ટકા આવ્યા પરંતુ નીટમાં એને થોડું લગભગ ત્રણસો કે ચારસોની આસપાસ માર્ક્સ આવી ગયા પણ અમે ઓપન કેટેગરીમાં એટલે એને એડમિશન મળ્યું જ નહી એને. ફરી પાછું એને ડ્રોપ લીધો ફરી પાછી નીટની એક્ઝામ આપી. તો પણ એને આજ પરિસ્થિતિ આવી ચારસોની આસપાસ જ માર્ક્સ આવ્યા. એટલે પછી એને આયુર્વેદિકમાં જવું પડ્યું એને આયુર્વેદિક ડોક્ટરે એ બયના હમ્મ
અચ્છા અચ્છા બરોબર બરોબર સાચી વાત છે તમારી
શિક્ષણમાં થોડું અઘરું તો થઈ જ ગયું છે આ બધું નીટને આજે ડબલઈ ને આ બધું લેવા માંડ એટલે હા
રાનું બી એટલું રસ રય કેમ કે પછી આગળ જતા આવું નવું થતા કરશે તો આ ડોક્ટરી લાઈન માં છોકરો જવા છોકરાઓ જવા માટે વિચાર કરશે કે આઉટ થાય છે તો ત્યાં શું કામ જવું
બરાબર અગિયાર બાર કરવાની જરૂરત શું છે તો પછી દસ માં પછી એ લોકોને કે ભાઈ નીટ આપવાની છે તો હા તો એ લોકો અગિયાર બાર ની જગ્યા એ લોકો નીટ અગિયાર બારની જગ્યાએ લોકો નીટની તૈયારી તો વ્યવસ્થિત કરી શકે ને આ તો બિચારા એમાં ટાઈમ પસાર કરે હા
હા એ તો અત્યારે જો અગિયાર વાર માં સાયન્સ બે એવું જ થાય તો પછી છે ને છોકરાઓ સાયન્સમાં મળવાનું બંધ કરી દેશે પછી શું કરશે કે આર્ટસમાં જેમ કે સાયકોલોજી ના ડોક્ટર બની શકે સાયટ્રીસ્ટ કરી શકીએ અને કોમર્સમાં જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટ બની શકી એમ બી એ કરી સકીએ તો પછી લોકો એમાં વળવાનું ચાલુ કરશે ને સાયન્સ છે ને જે ડોક્ટર નું એ ઓછું થઇ જશે
મારા છોકરાઓ મારા બે છોકરાઓ સાયન્સમાં છે મારી બેબી પણ ને છોકરો પણ આપ એ લોકો હવે એમ કે અમે બીજાને સલાહ આપવાની હોય તો અમે સાયન્સ લેવાની ના જ પાડીએ છીએ હવે એમ
હા શું કરીએ હવે આવો નવો ફ્રોડ થશે તો આગળ જતા છોકરા ન ભવિષ્ય શું રેશે
હમ્મ બરાબર
હા જેને પેલેથી છોકરા ને એવું છે કે બચપન થી કે નહી મારે આગળ જઈને સાયન્ટિસ બનવું છે તો એ છોકરા આવું ચાલશે તો શું કરશું આપડે
બરાબર પેલા હમણાં જે પેલા ભાઈ જે શિક્ષણ મંત્રીને જે કાઢવાની વાત કરી બિચારા ઉપવાસ પર છે કેટલા દિવસ થઈ ગયા છું એમની પર એનો કોઈ આ લોકો લાવતા નથી નિર્ણય
હા એ તો છે વીસ વીસ દિવસ ના ઉપવાસો ચાલુ છે હજી એ બધ બધા ના ભવિષ્ય માટે છે એવું નથી એ આપડા બધાના ના ના ઓલ ઇન્ડિયા ના બધા છોકરાઓ ના ભવિષ્ય માટે આ છે હવે આપણેે તો બધા શું છે બધા તો દિલ્લી ના જઈ શકીએ અને એ લોકો કો ત્યાં આપણે સમય ના આપી શકીએ આપણે ઘરેથી જ ભગવાનને પ્રાર્થના કરી શકે કે જે છે એ શાંતિ થી અને વ્યવસ્થિત પાર પડી જાય
બરાબર ત્યારે એજ્યુકેશન કેટલું જરૂરી છે દસમા ધોરણ ની વેલ્યુ નથી બારમા ધોરણ ની વેલ્યુ નથી અને જે બધી વેલ્યુ છે તે બધી ઇન્ટરનેશનલ એક્ઝામોની જ વેલ્યુ છે અને એમાં જ આવી રીતે આટલા બધા ગોટાળા થાય તો બિચાર છોકરાઓની હાલત કેવી થઈ જાય અને કેટલા ટેન્શનમાં આવી જાય છે એ લોકો
એ તો છે તમારું કેમ કે અત્યારે છે ને પેલા કેવું હતું કે છોકર્યુંને દસ પાસ કે બાર પાસ ભણાવતા અત્યારે છોકરીને કેવું છે કે તમે છોકરુંને વધારે ભણાવવી બહુ જ જરૂરી છે કારણ કે એક પુરુષ કમાય ને એર ઘર ચાલતું નથી અને જે આપણે લેધ આપ છોકરીને ભણાવ હોય તો એ બી એને સાથ આપ કમાઈ શકે એમ કે પચાસ હજારમાં ઘર નથી ચાલું તમને ખબર છે ને મને ખબર છે એટલે બીજું સાઈડમાં કઈક કરીએ તો સાઈડમાં છોકરા નવી નવી એક્ટિવિટીઝ કરી શકીએ. એ આપડે એજ્યુકેશન આપેલું હશે છોકરા શું છે પોતાની પસંદગીની વસ્તુઓ લઈ શકશે. નકર એક બચત એ લોકો ને ફિક્સ કરવું પડશે આટલું એજ્યુકેશન તો આટલુ બજેટ આવે છે બસ આટલા બજેટ મા તમારે ચલાવાનું છે. અને આગળની પેઢી કેવી છે મોજશોખ વાળી છે બરોબર છે એના મો કરવા હશે અને પચાસ હજાર ઉપર કમાવું જ પડશે તો એજ્યુકેશન બ જરૂરી છે તમે સારું જેટલું ભણ્યા હશો એટલુ સારો પગાર તમને મળશે
આ બધી વસ્તુથી કંટાળીને છોકરાઓ બિચારા કોમ્પ્યુટર તરફ વળ્યા છે. એમાં એઆઈ ને આ બધી નવી નવી ટેકનોલોજી આવી ગઈ એટલે છોકરાઓને એમ કે આમાંથી આપણને જલ્દી માં જલ્દી નોકરી પણ મળે ને જલ્દી માં જલ્દી ફાયદો થાય એટલે બિચાર ધીરે ધીરે આ બધું સાયન્સ તરફથી આ બાજુ વળવા માંડ્યા બધા
એઆઈ માં વળ્યા છે વળ્યા છે ઇન્ફ્લુએઝર માં વળ્યા છે છોકરાઓ
હમ
એટલે આવું બધું કરીને લોકો કમાય છે.
ડોક્ટર બનવું એટલું બધું હવે પૈસા પણ એટલા બધા જોઈએ ને એટલું ટફ થઈ ગયું છે ને કે લોકો કંટાળી જાય છે અમારા છોકરા ને લગભગ આ પાંચમું સાતમું વરસ થવા આવ્યું એટલો બધો હેરાન થઈ ગયો છે અત્યારે એમડી ની તૈયારી કરે છે. મમ્મી આમાંહ એન્ટ્રન્સ એક્ઝામ છે એમ કે કે જ્યાં હોય ત્યાં એન્ટ્રન્સ એક્ઝામ આવી જાય છે એટલે લોકોને એના માટેની જ તૈયારી કરવી પડે.
હા શું કરશો આટલું સાયન્સ ટફ થતું જ હશે આગળ આગળ અને આટલું જ મેડિકલ લાઈન ટફ થતી જશે તો પછી ડોક્ટરોય જોવા નહી મળે આપણને કે ભાઈ ડોક્ટરો શોધવા બહુ મુશ્કેલ અને હશે એટલા ડોક્ટરોની ફીસ કેટલી સાથે તમે વિચારજો જરા
તેં
આપડે આપણું સ્વાસ્થ્ય સારું રાખવું પડશે તો ડોક્ટર પાસે જઈશુ ને આપણે મેડિકલ લાઈન ના તો એની ફીસ કે હશે કેમ કે ડોક્ટરો આપણને એટલા જોવા નહી મળે તો જેટલા હશે ને આપણે એ મોઢેમાગેલી લોકોને ફી આપવી પડશે પછી આગળ જતા એવું થશે
કે મમ્મી મેં બી એ એમ એસ કર્યું છે પણ મારી એટલી વેલ્યુ નથી. જેટલી એમ કે કે આગળ એમડીની વેલ્યુ એટલે મારે હવે એમડી કરવું જ પડશે એટલે બિચારો અત્યારે એક વરસ થી ભણવા પણ નથી જતો ખાલી એમડીડી જ તૈયારી કરે છે કે કેટલું એજ્યુકેશન કેટલું હાર્ડ થઈ ગયું છે અત્યારે
બઉ એજ્યુકેશન એટલુ હારડ થઈ ગયું છે ને હવે અત્યારે મારી બેબી સેવન્થમાં છે અને એની સ્કૂલ છે ફિકલ્સ તો સીબીએસસીમાં મેથ્સ અને સાયન્સ પર એટલો બધો ભાર આપવામાં આવે છે. કે અત્યારે સોશિયલ માને બે ભાગ આવે છે મેથ્સ ના બે ભાગ આવે છે અને સાયન્સ ના બી બે ભાગ આવે છે જો સેવન થી જ આવું છે એ લોકોને અને આપડે તો ચોપડી અત્યારે ખોલીને
આપડે એ લોકો
તો આપણને તેમાં કઈ ખબર પડવાની નથી આપને એટલે આપ ટ્યુશન્સ જે છે આપણે. જેમ કે ક્લાસીસ છે આપડા છોકરાને મોકલવા જ પડે.
બરાબર એમાં એ લોકો કેટલા થાકી જાય છે ખાઈ શકતા નથી એ લોકોને માનસિક તકલીફ થઈ જાય છે એ લોકોને આપણે પેલા એમની પાસે. સાયક્રટિસ પાસે લઇ જવા પડે. કેટલાકને મગજ થી તકલીફ થઇ જાય છે. કેટલાક બિચારા આપઘાત કરી લે છે. એટલે આ એજ્યુકેશન જેટલું ટફ થતું જાય છે. છોકરાઓ માટે એટલી જ મુશ્કેલી વધતી જાય છે.
મારા જ કાકાજી સસરાનો છોકરો મેડિકલમાં આવી રીતના હતો. અને એની એક્ઝામ આપતો હતો. એક્ઝામ ના તો વચ્ચે જ એને શું થાયું હતું એનું મગજ તકલીફ થઈ ગઈ. હવે એક વરસ થી ને એને ત્યાં પાગલખાનામાં રાખેલો છે બોલો. એટલી હદે એના મગજ- છોકરાઓના નાજુકલા માજ મગેશ્વરતલા. એજ્યુકેશનની અસર થાય છે ને તમે જુઓ ને તો- અને મારી આજુબાજુ જ બે કેશ એવા થઈ ગયા છે.
બરાબર મા બાપનું એ લોકોને ટોર્ચરિંગ હોય. ટીચર પેલા ટ્યુશન ક્લાસીસ વાળાનું ટોર્ચરિંગ હોય સ્કૂલ વાળાનું હોય. પછી છોકરાઓની હાલત એજ બને છોકરાઓનું ખાવાનું પણ ઓછું થઈ ગયું આ બધી ટેન્શનને લીધે.
કેમ અત છે ને સ્કૂલમાં બેન સ્કૂલમાં છે ને. ક્લાસીસ જોવા મળ્યા છે મારી બે- વન ફોર્ટી એ છૂટે બે વાગે ઘરે આવે. કરે ને તો સાડા ત્રણ થઈ જાય અને પછી ટ્યુશન જાય એટલે ટ્યુશન જાય એ એજ્યુકેશનમાં જે લોકો રહે એ લોકોને રમવા કરવાનો ટાઈમ રતો નથી. પેલા આવું નતું પેલા બાર સાડાબારે છોકરાઓ છૂટતા. ટ્યુશન જતા અને પાંચ વાગ્યા એને રમતાય ખરી નીચે.
બરાબર.
છોકરા ને રમત ગમત નો ટાઈમ જ નથી રેતો એટલે એજ્યુકેશન એટલો બધો લોડ ની માટે.
એજ ને આપણેે ખોખો રમતા કબડ્ડી રમતા. આપણે જે જે બધી જે રમતો હતી મેદાનની. એ રમતો જ ચાલી ગઈ. હવે તો સ્કૂલ વાળા મેદાન પણ નથી એ લોકોની પાસે જગ્યા પણ નથી કે મેદાનમાં. આટલા મોટા બનાવી શકે.
ના ના એ લોકોનેવા મેદાન જ નથી. અને હવે. ગવર્મેન્ટ એવો રૂલ્સ કરે છે નાની નાની જે સ્કૂલો છે ને એ- પોતાના જ અંદર એક્ટિવિટીસ ચાલુ કરવા માંડ્યા છે. જેમ કે ડાન્સ ક્લાસીસ છે પછી કરાટે. ક્લાસીસ છે માસ્ટર ક્લાસીસ છે સ્કેટિંગ ક્લાસીસ છે આવું બધું. સ્કૂલમાં જે લોકો કરવા માંડ્યા છે. એક છોકરા નાના હોય ને કે પ્લેગુપ. ટુ થ જુનયર સિનિયર- આવી રીતના તમારે કે તમે કરો તો છોકરાઓને ધ્યાનથી શું છે એક. એક દિવસ તમારે એવું આપવાનો કે તમે છોકરાઓ અંદર રમી શકે.
બરાબર એક દિવસ દફતર વગર. પણ બોલાવવું જોઈએ બેગ વગર પણ કે છોકરાઓ આનંદ થી મોજ કરી શકે. એ લોકોને એટલો ટાઈમ મળે તો એ લોકોનું સ્વાસ્થ્ય પણ સારું.
હા મારું બાબુ ફસ્ટમાં છે ને. તો એના હમણાં સેટરડે એવું છે કે ન તારીખે. એટલે કેવું છે અલગ અલગ એક્ટિવિટી કરાવે કોઈ ક્રાફ્ટ છે કરાવે. કોઈ ડ્રોઈંગ કરાવે પછી હમણાં એને હતું કે લેડીઝની અંદર. કટ કરીને લઈ જવાની એટલે લેડીસ ફિંગરને- એમને ડિઝાઇનો કરવાની તો આવું બધું ગવર્મેન્ટ અંદર- સારું છે મને તો બહુ સારું લાગ્યું એ નવા નિયમો કર્યા પણ એ- નિયમ સાથે એક નિયમ એવો છે કે સીપીએસમાં જે- તમારે એક ચાલીસનો ટાઈમ છે ને બધાજ આમારે મારી જે મારી પેરસ પડતી હોય ને કે એક ભાઈ આ એક વાગ્યાનો ટાઈમ હોય સાડાબાર એકનો કેવો થઈ ગયો સ્કૂલનો વન ફો ઘરે પહોંચી સાડા ત્રણ થઈ જાય
બરાબર મારી બેબીના મેરેજ થયા હમ મારી બે મારી બેબીને મેરેજ થયા ને